હલો.
અવાજ આવે છે, હા તમને આવે છે?
હા.
તો તમારા મુજબ સાચો મિત્ર કોને કહેવાય? અથવા તો સાચા મિત્રની ઓળખ.
સાચા મિત્રની ઓળખ તો એ જ કે દુઃખ ના સમયે મતલબ કે એ ઉભો રહે. ભલે આપણે ખોટા હોય કે સાચા. એ મિત્ર જ કેવાય. તમારી મનપસંદ વાનગી કઈ છે?
મ્હારો મત તો હામ્ભળો પહેલા.
હા હા બોલો.
તો મારા મિત મારા મતે મિત્ર એવો હોવો જોઈએ કે આપડા આપણે હું કેવાય સારા નરતા માં આપણને સાથ તો આપે જ એ હાથે હાથે આપણને અ સારો માર્ગદર્શન આપે કે ના આ વસ્તુ કરવું ખોટું છે આ વસ્તુ કરવું સાચું છે. તે સાચા ખોટાની સમજ આપ. ખોટા માર્ગ પર દોડી જતા હોય કે ચાલો હું વ્યસન કરતી હોય તો મારી મિત્ર મને સાથ આપે. તો એવું ના બરાબર કેવાય એમાં એને મન વોળવું જોઈએ કે પછી વાળવી જોઈએ સાચા રસ્તે કે ના આ વસ્તુ કરવું ખોટું છે.
એટલે એમાં એવું કે મતલબ કે પર્સનલી કેશે મતલબ કે બધાની સામે નહી કે પણ. પર્સનલી આપણને સમજાવશે કે આ તું ખોટી છે. એવું બધાની સામે આપણને ખોટું નહીં કે કે તું આવુ બધુ ના કર કારણ કે પછી, જે બધાંના બી
તો એને જ ખોટું લાગી જાય મનમાં કે ના મને બધાને અ શુ કેવાય સ લજ્જિત કરે છે એમ. બોલો તો તમારો પ્રશ્ન એ આપણે એવું કરીશું એક. પ્રશન તમે કરશો એક પ્રશ્ન હું કરીશ એમ બરાબર.
સારું સારું હા વાંધો નહી.
ચાલો બોલો તમે.
તમારે અહીંયા ગુજરાતી થાળી ગમે કે પંજાબી
મને તો ગુજરાતી ભોજન પણ ભાવે પણ પંજાબીમાં જે મને અ હું કેવાય પેલું પનીરા પનીર ટિક્કા એવુ બધું આવે છે ને પનીર તો મને બહુ ભાવે પન ઘરનું સ્પેશિયલી નહી ભાવતું બાર નું વધારે ભાવે.
અચ્છા હા હા
તમને શું ભાવે?
ઘરનો
હા એટલે મને દેલ્લીમાં કેવું કે આપણે ડેલ્લી ખાઈ ખાઈન ગુજરાત થાળી ખાઈને કંટાળી જવાય. પછી એવું થાય કે ના કશું બાર જઇએ તો એવુ થાય કે ના આજે પંજાબી થાળી ખાઈએ.
હા એટલે બાર જઇએ તો મોટા ભાગે આપણે ગુજરાતી કરતા પંજાબી જ ખાતા હોય કારણ કે આપણે ગુજરાતીઓના ઘરે ગુજરાતી તી ખાવા બને એટલે તો ભાવે છે એટલે બહાર જઇ ને આપણે પંજાબી જ ઓફર કરીએ.
હાચી વાત છે, હું તો પ્રશ્ન પૂછું તો બીજો મેં
ભ
તઅ-અ-અ તમને ઘેર જમવાનું વધારે ગમે કે બાર
મને બંનેવ જગ્યે મને બાર પણ ગમેન ઘરે પણ ગમે. ઘરે ફેમેલી હોય ત વધારો ફાવે અને બાર પણ અવ ફ્રેન્ડ લોકો હાતે ગીયા હોય. મજાક મસ્તી કરતાં કરતાં જમવાનું કે પન ગમે
મને હો એવું જ એટલે બાર પણ ગમે પન જો દોજ દોજ ઘેરનું ખાઈ ને કંટાળ જોન તો પછી એવું થાય કે ના અવે તો એક દિવસ બાર ફર્યાવું. પછી એકદમ દાડ દોજ દોજ વાળખે ન તો એવું થાય કે ના અવે ઘેરનું ખાવાનું વધુ તેર પોહાય એટલે દોરોજ દોજ એક વસ્તુ ના પાહા પોહાય એમ
હ હ એ તો હા હા
બોલ્લો તો તમે એક વષ મા.
તમને જમ્માંનું બનાવતા આવડે છે.
મને એટલે જેમવામાં એવું છે કે બધું નહીં આવડતું થોળ થોળું આવડે છે આવુ ટલી આવળે છે ચા આવળે છે મને જે ભાવતી વસ્તુ ઓય ન તે મન બધી આવડે. પન મને એવું થાય કે જો ઉ બધું શીખી જઈશ તો ઘરના મારી પાસે દોરોજન દોરોજ એજ વસ્તુ કરાયા કરશે એટલે મેં જાણી જોઈને શીખતી નહી ને અમુક વાર મને ઓ થું ગમે જમવાનું બણાતું મન બો ગમતું નહિ ખાવાનું મન બો ગમ પન બનવાનું નહી ગમતું.
બોલો બોલો હા.
તમને આવડે છે?
હા મને બધું જમાવાનું બનાવતા આવળે છે. બોલો તમે હવે.
આઅ-અ-અ તમારા મટે જીવનની સૌથી મહત્વની વસ્તુ હું છે?
મારા મતે જીવનની સૌથી મહત્વની વસ્તુ વસ તું બનવા જી મને તમારું વસ્તુમાં તો જો મને એઈયાં મતલેઇ કે જ્યાં ગામડામાં રેય છે. તસ મને મારી ફેમેલી ખુશ થવી જોઈએ એ વસ્તુ મતલબ કે એ વસ્તુમાં તો ના આવે. પણ ફેમેલી પ્રેમ છે. અને વસ્તુમાં તો અવે બધી દુનિયા એકદમ સુખી રે દુઃખ તો બધાને જ હોય છે, હુંઈ જ છું, કે જીવન ન એવું હોય એટલે સારું.
હા, એટલે મારા માટે જોહું વસ્તુ ગણવા જાઉં કે જીવનની સૌથી જરૂરી વસ્તુ. તો આપણે બેયઝિકની છે, કે ખોરાક, પાણી, કપડાં એતો આપણને હોવું જ જોઈએ, ને પછી જો પડવાનો. પૂછડવામા થોડા ઘણા પૈસા જોઈએ એટલે મેં પેલા ફાઇસયલી સ્ટેબલ થઈ જાવ. પછી મારા પરિવારને હું એટલી જ ખુશી આપું જેટલી મેમ પરિવારને હું સમય આપું મારો. ને એવું કે મારી ફેમિલીને પેલા ખુશી રાખી શકું પેલા પોતે ખુશ રહું, ને પછી મારી ફેમિલીને ખુશી આપ્યું,
કાય કશા જઈએ.
હા બોલો તો બીજો તમે પ્રશ્નો,
અ તમારો બાળપણનો ફેવરેટ મતલબ કે કેહેવાય કે મનપસંદ તહેવાર કયો,
મારો બાળપણનો તહેવાર ફેવરિટ, મેં કહ્યું છું, એમ પ્રમાણે મને ગણેશચતુર્થી જ બોવ ગમે પહેલેથી કેમ કે, એમાં અમારે એવું હતું કે, અમાર ફેમિલીમાંથી પેલા ગણેશભગવાન મારા પપ્પા લોકોએ, કાકા લોકોએ ગણેશ ભગવાન બનાયા હતા, ઘરે માર કાકાન એ લોકોએ. ને પછી અમારા ગામમાં પેલા કોઈ નોતું બનાવતું. ને ઉજવતું નોતું એટલે બધું એટલું બધું અમાર ટાઈમ એવું નહોતું. પછી બનાવ્યું એ લોકોએ ચાલુ કર્યું ને
હલો.
હા હા બોલો, બોલો હા આવે છે.
તો એમને ચ સ શરૂ કર્યું તું. પછી મારા કાકા લોકો દર વખતે ગણપતિબાપાની મૂર્તિ આપે તો મને મનમાંથી એવું થાય. કે જો અમારે છાપે એટલે અમારા જ ગણપતિ બાપ્પા. ને ત્યાં પેલા મારા મંદિરમાં ગણપતિ બાપ પા બેસતા હતા અને પૂજારી જે હતા અમારા બહુ સારા હતા તો પહેલાં જ અમોને ચાન્સ મલે કે દરરોજ ગણ દરેક ગણેશ ચતુર્થી વખતે મે અન અમાર એક બેન છે, તે અમેં બંને પહેલા આરતી ઉતારીએ. એટલે મને બહુ ગમતું હતું, ને ગણેશચતુર્થી વખત મને બહુ મજા આવતી હતી એ પેલાથી મારો એક
બરોબર છે, હા.
તમારો ફેવરેટ તહેવાર, નાનપણમાં?
મારો મારો નામપણનો નાનપણથી જ પણ પહેલે થી જ મને જોવા જઈએ તો નવરાત્રી ગમે છે, એમાં નાની હતી તો પણ હવે કોઈ એક એવા સ્ટેપ નહીં કે મને ના આવડે નાનપણથી જ મેં બધા ગરબા શીખેલી છું, કે મને શીખવાનો કે ક્લાસ કરવાની કઈ જરૂર નહી પડે.
હા નકન તો આજે બધા કેવા ક્લાસીસ કરે છે. છે, ખાલી ગરબા શીખવામાં ક્લાસીસ એમાં તો હું આપણે જોઈ જોઈને સ્ટેપ આવડી જાય.
હા એ જ ને એ મેં પહેલાથી શીખ્યા નહિ એમાં તો કેવું કે નાના હતા ને તો એવું નહિ કે દસ દિવસ. પહેલાના હવે જતા રહીએ અને રમ્યા જ કરી એ રમવાનું.
એ વાત તો સાચી છે, તમારી કે બાળપણમાં. આપણને એમ કોઈ જજ ના કરે કે એમને શું પહેર્યું છે, શું નહી ને. આટલા વેલા કમ આવ્યા છે, આવું ને તેવું પણ આપડે હું તો એવું કહું આપણું જીવનમાં ગમે તેવું થાય આપણે પોતાને રમૂજમાં જ રહેવું જોઈએ, કારણ કે લોકો હું વિચારશે આપણે વિચાર્યા કરીશું તો પછી આપણે જિંદગી જ એમાં જતી રહેશે કે લોચો લોકો હું વિચારશે.
હા વળી, એ લોકો શું વિચારે એમાં જ આપ મતલબ કે અડધું લાઈફ જતી રહેશે.
બરાબર છે, કેટલી મિનિટ થઈ આપડે સ સાત મિનિટ.
સાત મિનિટ થઈ છે ને.
તો તમારે એવી તમારી કઈ એક ખરાબ આદત છે, જે તમારે છોડવી છે.
ગુસ્સો મારે તો ગુસ્સો જ છે કે જે છૂટી જાય. એ કૂટેવ છે મારી. કઈ નહી મને મતલબ કે મન ગમતું મલે ના તરત જ ગુસ્સો આવી જાય મન. મતલબ કે મનગમતી વ્યક્તિ સાથે વાત પણ ન થાય તો પણ ગુસ્સો આવી જાય. ભલે એ વ્યક્તિ હોય કે બીજું કોઈ ગુસ્સો જ નીકળી જાય ખબર નહિ કારણ શું એ જ નહીં.
એમાં એવું છે મેં મારું મને કેમ. મ મારી શું ખરાબ આદત છે મને એવું છે કે મેં બહુ બધાને હેરાન કરું પછી અમુકવાર બધા મારાથી કંટાળી જાય. એટલે મને થાય કે ના મારે એટલુ બધું બોલવું ના જોઇએ કોઈને હેરાને ના કરવા જોએ પણ મારે મન માનતું જ નહી મને એવું થાય કે હું કોઈને હેરાન ના કરું મને પેટમાં હારું ના લાગે. એટલે મને એવું જ છે કે મારે.
તેતી એવું હોય આપને
હા એવું છે એટલે મારે સુધારો કરવાની જરૂર. છે એ તો હું ધીમે ધીમે કરી દઈશ એવું છે બોલો તો બીજો પ્રશ્ન.
હમ્મ તમારા માટે જીવનમાં પર્યાર પછી મિત્ર નુ સ્થાન કેટલું મહત્વનું છે.
મારા મતે તો પરિવાર પછી તો પેલા જ મિત્ર આવે. એમ તો એવું કેહેવાય ને કે પરિયર પછી આવે કેમ કે મિત્ર ને પરીવાર બંને એક જ તોલે આવે. કારણ કે આપણે જેટલું પરિવારને ના કહી શકીએ એટલું આપણે મિત્ર ને કહી શકે કેમ કે પરિવારને કહેવામાં પણ એવું થાય કે પપ્ પપ્પા બોલશે મમ્મી બોલશે કે આ તો જજ કરશે આપણને કે એવું ના કરવું જોઈએ તેવું ના કરવું જોયે પણ મિત્ર એવું કશું જજ ના કરે આપણને મિત્ર આપણને સમજે આપણને સપોર્ટ કરે ને આપણને જે કરવું હોય તે કરવા દે.
હા
એટલે મિત્રોનું સન્ટો બરાબર પરિવાર મિત્ર પરવારની સંજોગત સાજે છે તમારુ
હા હા હા મારે પણ એવું જ છે કે મતલબ કે મારે તો મારા મિત્ર જ કેટલા એવા છે કે. મારા કરતા તો એ ઘરમાં વધારે રહેતા હોય છે હું ઘરમાં ના હોય પણ મારા મિત્ર ઘરમાં હોય ઘરની બધી જરૂરાત પૂરી એ કરતો હોય હુ બહાર હોય આ તે એટલે કેવું હોય છે એટલે પરિવારને મિત્ર એક જ બને
એવું જ માર્ગ નોર્થ.
તો પછી બીજું એવું છે કે એમ હમ્મ તમે દિવાળી કેમ ઉજવો છો.
આપડે બધા દિવાળી કેમ ઉજવિયે છે
હા તો આપે દિવાળી એટલા માટે જ જોઈએ કે જે દિવસે એ દિવસે રામ ભગવાન વનવાસ કરીને આવેલા. તો એમના આગમની ના કારણે આપડે બધા મતલબ કે દીપ પ્રગતિયે ને એ બધું કરેલું. તો એ નિમિત્તે ઉજવીએ છીએ અને એ દિવસે મતલબ કે આપડે જે દસ દિવસ હોય છે એમ આપણા ઘરોમાં કઈ અલગ હોય છે કે એ સમય દરમિયાન મીઠાઈઓ બને છે એકબીજા ના ઘરે બેસવા જવું અને મતલબ કે દિવસો તહેવારો માં મતલબ કે આખું ઘર દિવાળીથી મ
રામ ભગવાન એ એટલે કે રાવણ ને મારીને ઘેર આવ્યા હતા એટલે અસત્ય તેની સત્ય પર જીત થઈ તી સત્યની અસત્ય પર જીત થઈ હતી એ દિવસને એટલે આપણે ઉજવીએ છીએ આ હિન્દુ સનાતન ધર્મ ઉજવે છે એમ ખરેખર આ તહેવાર હિન્દુ સનાતન ધર્મયો નો છે
હા હા એજ વિજયાદશમી
હા પછી તમને કઈ ઋતુ વધારે ગમે શિયાળો, ઉનાળો કે ચોમાસું,
મને સૌથી વધારે ઋતુ તો શિયાળો ગમે.
એવું હુ કારણ છે એની પાછળનું, તમે પેલા કારણ કો આપડે થોડીક ડિપ મા વાત કરીએ તો મીનિટ મિનીટુર લંબાઈ
હા હા તો પણ કારણ એટલું છે કે એમાં મસ્ત મને મને બધા કે શિયાળામાં ઠંડી લાગે પણ મને અત્યાર સુધી ક્યારે ઠંડી લાગે નહિ. એમાં વાતાવરણ એટલું મસ્ત હોય છે અને ચોમાસા પછી શિયાળા હોય તો શિયાળામાં મતલબ કે આપણે જોઈશું આજુબાજુને હરિયાળી ને બધું કેટલું મસ્ત મતલબ કે હોય છે અને મસ્ત એક પણ અલગ સુકન મલે એમાં.
હમ્મ એમ તો મનો શિયાળો જ વધારે ગમે પણ મને બધી રીતુ ને થોડી થોડી વસ્તુ ગમે શિયાળામાં મતલબ કે આપણે રાત આખી બહુ લાંબી મળે એટલે ઊંઘવાની મજા આવે. પછી. વાતાવરણ નમરું રહે એટલે બહુ ઠંડી લાગે એટલે મને તો તમારે જેવું નહી કે સ્વેટર પહેર્યા વગર ફરે મને તો સ્વેટર પહેરવાનું બહુ ગમે એટલે મે પહેરીને ફરિયા કરો આખો દિવસ પછી તંયા આપને બધા શાકભાજી, બધા ફ્રૂટ, બધા ખાવાનું મળે અને બધા કે શિયાળામાં આપણે જેટલું ચાલીએને, કસરત કરીએ, નેને તો મતલબ કે કસરતનો ઋતુએ શિયાળો
હા એ તો છેજ વળી. હવે ત્યાં આમ તો જોવા જઈએ તો કસરત જ બધે છે જ્યાં જોઈએ ત્યાં યોગા યોગા યોગા
હા એ છે પછી ઉનાળામાં આપણને એવું થાય કે કેરી ખાવાની બહુ મજા આવે. ઠંડા પીણા પીએ, પછી બરફ ખાઈએ, ક્વોલિટી ખાઈએ, આઈસ- કેમ ખાઈએ એટલે ઉનાળામાં એ વસ્તુની બહુ મજા આવે ને ચોમાસામાં તો વરસાદ જ વરસાદ જ હોય એટલે આપણને આ સી સીઝન ર ચોમાસા છે થઈ ગયો છે સારું ચાલો તો.
હા સારું હા.